હલો.
હલો.
હા અવાજ આવ છે.
હા અવાજ આવે છે કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ મજામાં શું કરો છો?
કઈ નહી હાલે તો આરામ જ કરીએ છીએ તમે શું કરો છો?
બસ જો અમે બી ઘરનું કામ કરીએ છીએ.
બરા તો આજે આપણે ઓનલાઈન શોપિંગ વિશે વાત કરવી જોઈએ એવું તો મને લાગે છે. લાગે છે.
હા જરૂર-જરૂર.
ખાસ કરીને મારો અનુભવ ઓનલાન શોપિંગ તો કે કે બહ સારો છે, કેમ કે હું જેટલી પણ વસ્તુ મંગાવું છું કે જેટલું પણ કઈ મને જોઈતું હોય. ઓનલાઈન દ્વારા ગામાવું છું. કેમકે મને ઓનલાઈન શોપિંગ કરવી ખૂબ જ ગમે છે. અને એને ઘણા બધા ફાયદા પણ છે અને જો તમે એને વધારે પડતું ઉપયોગ કરો તો એ તમારા માટે નુકસાનદાયક પણ છે. તો તમારું શું ડ છે?
હું તમારી વાત થી પૂરેપૂરી એક સહમત છું. ઓનલાઈન શોપિંગ ઘણી વખત સારું બી સાબિત થાય છે અને ઘણી વખત ખરાબ સાબિત થાય છે. અને ઓનલાઈન શોપિંગ ઘણી વખત આપણને એક જાતની લત પણ લગાવી દે છે. વ, મને બી ઓનલાઈન શોપ પિંગ કરવી બહ ગમે છે, અલગ અલગ એપ્લિકેશનમાંથી.
હા બિલકુલ આપ આપપ્ક ફ્લિપકાર્ટ એમેઝોન આ મિશો. આ હમણાં કને કે જે જમાનો ચાલી રહ્યો છે. જે જમાનામાં આવી બધ, એપ્લિકેશન યુઝ કરવો એ આપ ફાયદાકારક છે કારણ કે, પહેલી વ આપણા પહે વા તો એ કે આપણો ટાઈમ નો બચત થાય છે એ આપણને જોઈ ુ ઘણી વખત કેવું ને કે ઓનલાઈનમાં પણ ઘણા બધા ચાલી રહ્યું છે જેમ કે
હ
આજ ઘણી બધી લોકો શેર થઈ રહી છેકે ફ્લિપકાર્ટ, એમેઝોન. શવની ઘણી બધી લિંકો છે ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર. ફેસબ પેજ ઉપ જેનાથી તેના આપ્લિક કરીએ તો ડાયરેક આપણે એપ્લિકની એવું આપણને બતાવે છે. અને તે આપણે હજાર બે હજારની વસ્તુ હોય, તો તે આપણને માત્ર માત્ર સો ડોસો માં નેવુજ બધીયુ છું ઘણા બધા માણસો છે. છે કે લાલચ માની આ ત્યાંર બેજારની વસ્તુ છે તો આપણે સો દોઢસો માં મડતી હોય તો આપડે બાય કર લેવું જોઈએ. એમાં ખાલી ઓનલાઈન પેમેન્ટ માં તો ઓનલાઇન ઓનલાઈન ના જ પૈસા કરવા પડેછે તો ઓનલાઈન પૈસા કરી પણ દે છે ઘણા લોકો. તો એ લોકોને તે વસ્તુ મળતી જ નથી, તે તે લોકોને જોડે સ્કેમ થઈ જાય છે. આ સકેમ વિશે તમારું શું માનવું છે?
હું સ્કેમ વિશે પૂરે પૂરું સાચું માનું છું તમે જે કહો છો એ હું એગ્રી કરું છું, કે ઘણી વખત સ્કેમ થઈ જાય છે આપણી જોડે આપણને વોટસએપમાં લિંક મોકલવામાં આવે જોકે તમે અમારો કોડ નાખશો તો તમને આ વસ્તુ તમને સસતી ભાવે મળી જશે પણ જયાર પછી આપણે કોડ નાખીને વસ્તુ પરચેસ કરીએ છીએ. તો ઘણી વખત એ વસ્તુ આવતી નથી. અથવા ઘણી વખત એ વસ્તુ આપણી પાસે રિસીવ થાય છે પણ જેવી ફોટામાં. કેવામાં આવી હોય છે એવી હોતી નથી. આપણી જોડે ઘણી વખત એવી છેતરપિંડી થઈ જાય છે.
બવ સાચી વાત છે, ને આજે ઓનલાઈન એપ્લિકેશન જેવીય પેલું તકાલ કીધું તેમ ફ્લિપકાર્ટ અમેઝોન, મિશો. એ ઘણી બધી મોટી મોટી ડિસ્કાન્ટ પણ આવી રહી છે જેમકે અ એમેઝોન એ દિવાળી પર આવે છે. ડપીન યોર ડીનસ એમાં ઘણી બધી વસ્તુ આપણને ત્યાં જેમ કે ઘણા બધા ફોનસ ને એવું કોઈ ખરીદવું હોય ઇલેક્ટ્રિક સામાન. તો એ આપણને ઘણું બધું સસ્તું પડી જાય છે. તો એ આપણે પૈસાની બચત કરે છે અને આટલું મોટું ડિસ્કાઉન્ટ આપવું એ કોઈ ઓફલાઇન સ્ટોર માટે તો પોસિબલ નથી.
હ હા એ વાત તો તમારી સાચી છે, જયારે બી કોઈ બી તહેવાર આવે છે. જેમ કે રથયાત્રા છે, રક્ષાબંધન છે, દિવાળી છે. પંદરમી ઓગસ્ટ છે, ત્યારે એમેઝોન ફ્લિપકાર્ટ મીશો. એના પર ઘણી બધી સારી સારી ઓફર્સ આવતી હોય છે ત્યારે આપણને આપણા. ઘર માટેની રો જિંદી માટેની. અને ઘર વખરી માટેની ઘણી બધી વસ્તુઓ સસ્તા ભાવે મળી જતી હોય. અને એ આપણને બઉ ફાયદાકારક સાબિત થાય છે. જે આપણે બાર દુકાનમાં કે મોલમાં લેવા જઈએ. એના કરતા ઘણા સસ્તા ભાવે આપણને મળે છે એનાથી આપણી ઘણી બધી પૈસાની બચત બી થઇ જાય છે. હું તો ફેસ્ટિવલમાં ઓનલાઈન શોપિંગમાંથી ઘણી બધી વસ્તુઓ મંગાવીલોઉ છું, જે મને બહુ ફાયદાકારક સાબિત થાય છે, મારા રિલેટિવસ માટે ઘર માટે. ઘર સજાવટ ની વસ્તુ રિલે રિલેટિવને આપવા માટેની વસ્તુ. એવી રીતે હું ઓનલાઈન મંગાવી લઉ છું જે મને બવ ફાયદો થઈ જાય છે બધાને આપવા માટે અને ઘણી બધી વસ્તુ તો મને સારી બી નીકળી છે. એટલે મારે બહુ સારો રિસ્પોન્સ રહ્યો છે એમાં.
હા બિલકુલ સાચી વાત એટલે તમે આજકાલ નોટિસ કરીય, ધ્યાન આપ્યું હસે તો ઓફલાઈન સ્ટોરમાં કેવું છે કે. આજે આપણે ઘણી બધી સામાન. ખરીદવા જઈએ મતલબ ધારો કે ઉદાહરણ આપું તો આપડે કપડા ખરીદવા જઈએ. તો આપડે તેના પર તે દુકાનદાર પર કપડાં નેવું પડાવી. તો એ ખોડાવ્યા પછી પણ આપણને નહી ગમે. નહી ર તો આપડા દુકાનદાર જબરદસ્તી કરે છે. આ લઈ લો આ લઈ લો, તો મને તો એ જરા પણ પસંદ નથી, એના કરતા મને કારણ કે તેમાં કોઈ જબરજસ્તી હોતી નથી. આપણને જેટલું જવું જોઈએ એવું મળી રહે છે, તો તમાર શું માનવું છે?
હા હું પણ એ વાતથી તમારી વાતથી બહ જ સહેમજ છું એગ્રી કરું છું. કે આપડણે ઓનલાઈન શોપિંગમાં આપણી મનગમતી વસ્તુ ખરીદી શકીએ જે આપણને ના ગમતી હોય તો તે વસ્તુ આપડે એ નથી લેતા. જયારે આપણેે દુકાન માં જઈએ છીએ તો આપણને ના ગમતી હોય પણ દુકાનદાર આપણને ખુબ આગ્રહ કરે તો આપણે શરમ માં લેવું પડે છે વસ્તુ. જ્યારે આપણને, ઓનલાઈન શોપિંગને એ ફાયદા થઈ જાય કે કોઈ વસ્તુ ના ગમે તો આપણે એને કેન્સલ કરી શકીએ લેવી જરૂરી નથી. અને ઓફલાઈન શોપિંગમાં એવું થાય કે આપણે દુકાને લેવા જઈએ. અને આપડે પેટ્રોલ બળે આપણો સમય એટલો બગડે. અને પછી આપડે લેવું ના હોય અને પાછા આવી જાય એટલે આપડો સમય અને પેટ્રોલ બને ની બરબાદી થાય.
બિલકુલ સાચી વાત ને આજે જેવી કે તમને ખબર જ હ
ઓનલાઈનમાં આપણને એક ફાયદો એ થઈ જાય કે આપણને ન ગમતું હોય તો આપણે ન લઈએ આપણને કોઈ કોર્સ ના કરે કે તમે આ વસ્તુ ખરીદો.
હા બિલકુલ સાચી વાત ને આજે તમને ખબર જ હશે તો જેવી કે હવે એપ્લિકેશન જેવી કે બ્રિન્કીટ છે, ઝેપ્ટો છે, મિક અ ઇન્સ્ટામાર્ટ છે એવી એપ્લિકેશનો આજે અ માણસને ખુબ જ આકર્ષાઈ રહી છે કારણ કે એ એપ્લિકેશન માત્ર ને માત્ર ઓર્ડર પછી દસ જ મિનિટમાં તે પોતાનો ઓર્ડર પોતાના લોકેશન પર પહોંચાડી દે છે. એ કઈ બી શાકભાજી ખરીદવું હોય કે કઈ બી ઘર જરૂરી નું વસ્તુ ખરીદવું હોય ને. તે તરત ને તરત જ મળી જાય છે. એટલે આપણે કશે જાવું પડતું નથી આપણે કશે હવે તો તેમાં તો કે ને કે બ્લીન્કેટમાં તો ઓનલાઈન ઝેરોક્ષની સુવિધા પણ ઉપર બંધ થઈ ગઈ છે આપણે તે લોકોને પીડી એફ શેર કરી દઈએ તો આપણને ઘર બેઠા તે લોકો દસ જ મિનિટમાં આપવામાં આપવા આવે છે. તો તમાર શું માનવું છે આ બ્લીન્કેટ, ઝેપટોપ અને ઇન્સ્ટામાર્ટ વિશે.
અ મારું તો બહુ ફાયદાકારક સાબિત થઈ છે મારી માટે તો આ બધી એપ્લિકેશનો કેમકે અમે તો એક ગૃહિણી છું એટલે મારા માટે તો બહુ જરૂરી જ્યારે મારા ઘરે કોઈ પણ મહેમાન આવે કે ઓ ચિંતા કોઈ મહેમાન આવવાનું હોય તો મારે કોઈ વસ્તુ ખોટી પડી હોય તો હું ફટાફટ ઇન્સ્ટામાર્ટ અથવા ઝપ્ટોમાંથી મગાવી દઉં છું અને સ્વિગી ને બ્લિન્કીટ માંથી. બ્લીન્કેટ મારા માટે બહુ ફાયદાકારક સાબિત થયું છે. એક વખત મારી સાથે એવું થયું હતું કે મારા ઘરે મહેમાન આયા ને. મારે શાકભાજી નહોતું ઘરમાં ઓછું હતું મતલબ થઈ રે એટલું નહોતું. તો મેં બ્લિંકીટ માંથી ફટાફટ શાકભાજીનો ઓર્ડર કર્યો તો મને ઓફર માં સસ્તા ભાવે બી પડ્યું મારો સમય પણ બચી ગયો અને એક ફિક્સ ટાઈમમાં મારા ઘરે આવી ગયું તો મને બહુ ઈઝી- પડ્યું તું તો મારા માટે બહુ ફાયદાકારક સાબિત થયું કેમકે નીચે જઈએ. સોસાયટી ની બહાર જઈએ. અને શાકભાજી વાળા પાસેથી શાક ખરીદવું એની પાસે શાકની માટે થઈને પ મોલ ભાવ કરવાવામાં બી ટાઈમ જાય એને ઘરે આવી એટલો મારો સમય બગડે. એના કરતા મને બ્લિક કિટ માંથી ઓનલાઈન મંગાવ્યું તો મને બહુ ફાયદો થઈ ગયો હતો અને સારી ક્વોલિટી બી મળી હતી મને જોઈએ એવી. એમાં કોઈ નુકસાનકારક નોતું સાબિત થયું એટલે. મારી માટે તો બહુ ફાયદાકારક સાબિત થયું તું બ્લીનકીટ અને ઝોમેટો.
ખુબ જ સાચી વાત છે તમારી. ને આજે જોવો કે આપડે મોટી-મોટી એપ એપલિકેશનો છે એ અમુકવાર આપ આપણને કેયને કે નુકસાનદાયક પણ છે કેમકે જો આપણે ઓફલાઈન ખરીદીએ તો આપણને તે કાપડ છે મતલબ કપડું મંગાવ્યું હોય તો તેનો કાપડ આપણે જોઈ શકતા નથી. એવું કરી શકતા નથી ને રિટર્ન પોલસી પણ માત્ર ને માત્ર છ કે સાત દિવસની
અને જો આપણે ઓનલાઇન લીધું હોય તો આપડે આપડે કહેવાય ને કે પંદર દિવસ પછી પણ આપણને એવું લાગે કે આપણને નહી ગમતું હશે. તો આપણે પાછું રિટર્ન કરી શકીએ છીએ તો આપડો એ એક નુકસાન પણ છે કારણ કે એની રીટન પોલિસી બહુ ઓછી આપવામાં આવે છે એવું મને તો લાગે છે.
ના જોકે મારા માટે તો રિટર્ન પોલિસી બહુ ફાયદાકારક હંમેશા સાબિત થઈ મને હજી સુધી એવો ખરાબ અનુભવ થયો નથી. કેમકે ઓનલાઈન જો મેં કોઈ બી કપડા મગાવ્યા હોય કે કોઈ વસ્તુ મંગગાવી હોયને જો કપડામાં કઈ બી ખરાબ આવ્યું હોય કે ડિફેક્ટિવ પીસ આયો હોય તો રિટર્ન મારે સારી રીતે થઈ જાય છે. કેમ કે દુકાને લેવા જવામાં એવું હોય છે કે આપડે દુકાને લીધુ ચાર પાંચ દુકાનો ફરવી પડે પછી કોઈ એક વસ્તુ પસંદ કરીએ પછી એને લઈએ પછી ઘરે આવીએ પછી ના ગમે તો પાછું જવાનું બદલવાનું દુકાન વાળા જોડે થોડી રગજગ કરવાની જે વેચાણકાર હોય એની સાથે એ આપણને બહ નુકસાનકારક મારી માટે ઓનલાઈનમાં મારો સમય બી બચે છે અને તરત રિટર્ન બી થઈ જાય છે અને ઘણી વખત મારે પૈસા સારી રીતે પાછા આવી જાય છે.
હા સાચી વાત છે તો આજ રીતે આપણે આગળ પણ નવા નવા ટોપિક પર વાત કરતા રહીશું.
મને તમારી જોડે વાત કરવાની મજા આવી હવે આપડે ફરીથી વાત કરીશું.
ઓકે ઓકે
ઓકે થેન્ક યુ